હાલો.
તમને અમારી અવાજ આવે છે?
હા આવે છે. તમને મારી અવાજ આવે છે?
હા આવે છે. કેમ છો તમે?
મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે મેં તમને ટોપિક વિશે કહેવા માંગુ છું. ચોમાસા વિશે ટોપ પિક વિશે કહેવા માંગુ છું. ચોમાસું આપણને ખુબ જ જરૂરી હોય છે, કેમ કે ખેડિતો લોકો માટે પણ ખૂબ જ જરૂરી વરસાદ પડે તો ખેત ૠતું શિયાળો, ઉનાળો અને ચોમાસુ માંથી એક છે. ગુજરાતીમાં ચોમાસાની શુરુઆત સામાન્ય રીતે જૂન મહિનામાં બીજા સપ્તાહમાં થાય છે. આ ઋતુમાં આકાશ કાળા વાદરો ઘેરાઈ જાય છે. અને વીજળી ના ચમ કારા થાય છે. તમને ખબર જ હશે કે ચોમાસા ના દિવસે છે ને કાળા વાદળ થઇ જાય છે, અંધારુ ટાઈપ નું થઇ જાય છે, અને વીજળી ના ચમકારા થાય છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં ઠંડક પસરી જાય છે. તમને ખબર જ છે જ્યારે વરસાદ પડે છે ત્યારે આખો વાતાવરણ ઠંડક થઈ જાય છે. જે લોકો ઉનાળાના આકરી રાહ જોવે છે. એટલે જે ઉનાળાના લીધે જે ગરમી બહુ થાય છે, તેના લીધે એના પછી ચોમાસું આવે છ છે એના લીધે આપણે જીવન માં ઠંડક થઈ જાય છે. વનસ્પતિ અને ખેતરો લીલાછમ બની જાય છે. તેથી પ્રકૃત સુર કાળા ખીલી જાય છે. તમને તો ખબર જ હશે વરસાદ પડે છે ત્યારે ચારે બાજુ લીલાછમ થઇ જાય છે. તમે શું કહેવા માંગો છો?
સાચી વાત છે તમારી. વરસાદ આપણા જીવનમાં એટલે બહુ જરૂરી વસ્તુ કહેવાય છે. વરસાદ
ની થાય ને તો આપડે કેટલી જ જમી બી સૂખી થઈ જાય, આપણા ઝાડ જો સુખાં થઈ જાય છે. આપણે ઝાડ સૂખાં થઈ જાય, અને આપણે પાણી બી પીવાનું અને આપણે વાપરવાનું માટે બી ઓછું મળે છે, જયારે વરસાદ નહીં થાય તો. અને જે વરસાદ એટલે કેટલી જરૂરીમાં હોય છે. વરસાદ આ સાચી વાત છે તમારી જો ગરમી-ગરમી ના પછી વરસાદ આવે છે ને તો આપણે કેટલા થતો હોય છે. કે ક્યારે વરસાદ ની આપણે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. કે ક્યા ક્યારે વરસાદ થાય ક્યાંરે વર સાદ થાય ને એટલે વરસાદ થાય એટલે આપણે આપણે પોયરાઓ નાના બાળકો બી કેટલા ખુશ થાય છે. અને બધા કેટલાક ખુશથી એમ રહેતા હોય છે, કે હા કે વરસાદ આવ્યો એટલે બહુ મજા હવે આવી ગઈ. એ લોકોને નાહવાની મજા આવે બહાર, અને ઈસ્કૂલ માં થી જયારે એ લોકો જઈને આવે છૂટી ને તો ઈ લોકો મસ્ત ભીગતા-ભીગતા આવે છે. અને કેટલા મસ્ત એ લોકો પલળી ને આવતા હોઈએ છે. અને ઈ લોકને કેટલું સારું લાગતું હોય છે કે વરસાદ આવી ગયો એટલે હવે આપડે તો બઉ ગરમી ના તપી જવાય છે. અને ઘરમાં બી નહીં રહેવાતું હતું આપણા ઘરમાં, વ વરસાદ નહીં આવતો હતો તે. અને વરસાદ આવ્યો છે એટલે પછી આપણા ઘરમાં કેટલી ઠંડક થઈ ગઈ છે. એટલે બહુ સારું લાગતું હોય કહે છે કે વરસાદ આવે તે તમે શું કેહવા માંગો છો?
હા જે તમે કીધું તે બરાબર છે ખેડૂતો માટે ચોમાસું ખુબ જ મહત્વનું છે ત ખબર જ હશે કે ખેડૂત માટે ચોમાસું ખુબ જ નારામ. કારણ કે આ ઋતુ ખેતીઓ મૂકી આધાર કેમ કે તે ખેડૂત માટે આ ઋતુ મુખ્ય આધાર છે આ ઋતુમાં ખેડુંતો બાજરી, કપાસ, મગફળી, ડાંગર અને શાકભાજી ના વિવિધ પાકો વાતીત કરે છે વરસાદ નું આગમ થતાં જ તરાવ નદીઓ અને કુવાઓ, નાવ માં પાણી ભરાય. તમને ખબર જ હશે કે વરસાદ પડે ત્યારે નદી તળાવ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈન ના સમયસર ચોમાસામાં વરસાદની દૂર થાય છે. મોર કાળા કરીને નાચે અને દેડકા ડ્રાઉ ડ્રાઊ અવાજ વાતાવરણમાં ગુજી ઉઠે છે તમને ખબર જ હશે કે જયારે મોર હોય છે આજુબાજુ માંથી કાળા કરીને નાચે અને દેડકા નો અવાજ તો આપણને આજુબાજુ વિસ્તારમાં તો જોવા મળી જાય છે તે દેડકા લોકો ડ્રાઉ ડ્રાઉ અવાજ વાતાવરણ માં ગુજી ઉઠે છે. બાળકો માટે વરસાદમાં નાહવું અને કાગળ ની હોડી બનાવી પાણીમાં તરતી મુક્ મૂકવી ખુબ જ ગમે છે તમને ખબર જ હશે? જયારે બાળકોને વરસાદ પડે છે ત્યારે એ લોકો નાય છે અને એ લોકો પાણીમાં તરતી એ કાગળ ની નાવ બનાવે છે. આ ઋતુમાં ગરમ ગરમ ભજીયા ચાય અને પકોડો ખાવાની ખુબજ મજા જ તમને ખબર જ હસ કેમ કે ઠંડક વાતાવરણમાં ગરમ વસ્તુ ખાવાનું ખુબ જ મજા આવે છે તમે શું કેહવા માંગો છો?
સાચી વાત છે તમારી કે આપણે વરસાદમાં કેટલી મસ્ત મજા આવતી આવતી હોય છે તો આપડે ચાય બનાવીએ છીએ, ગરમ પકોડા બનાવી ને ખાયે છીએ અને આપણા પોયરાઓ ને કેટલી મસ્ત મજા આવી જાય છે જ્યારે આપણે અ વરસાદના ટાઈમે આપણે ચાય, પકોડા બનાવી ખાઈએ છીએ અને કેટલું સારું લાગતું હોય છે એ લોકોને, ખાવામાં મજા આવે અને પોયરાઓ લોક ને તમે વાત કરી સાચી કય કે પોયરા ઓ લોકો છે ને જયારે આપડે વરસાદ આવે ને ત્યારે નીચે પાણી ભ ભરાઈ જાય ને તો એ લોકો અ કાગળની હોળી કરીને મસ્ત તરાવતા હોયે છે. તો કેટલું મસ્ત મજા આવતું એ લોકો રમે છે પાણીમાં અને કેટલું આનંદ થાય કે વરસાદ આવીયો એટલે બો વરસાદના ટાઈમે છે કોઈ અ વરસાદના પહેલે થી જેને જેને નીચે ઘર હોય ને એ લોકને વધારે કરતા તબલીફ બી પડતી હોય છે વરસાદના કારણે વરસાદ થવાના કારણે કારણ કે જેને પતરા વાળા ઘર હોય ને, એ લોકો પહેલે થી જ એ લોકો સેફ્ટી, કરી લે જેવા કે એ લોકો એ લોકોના ઘર ઉપર તાલપત્રી બાંધ બાંધી લે છે અને બો અ બો બધું આપડે એ લોકો સુવિધા કરી લે છે એ લોકોને વરસાદ આવે એના પહેલાથી અને એ લોકોને કોઈને તો એટલી તકલીફ હોય જાય છે કે વરસાદના નીચે ઘર હોય ને તો ઘરોમાં પાણી ભરાઈ જાય એ લોકોને, સુઈ જવામાં તકલીફ પડતી હોય છે અને એને એ લોકોને કેટલું હેરાન થવું પડતું હશે. જયારે વરસાદના ટાઈમે એ લોકોને નીચે વધારે કરતા નીચે ઘર હોવા થી એ લોકોને કેટલું આમ વધારે એમ નુકસાન બી થતું હોય છે ઘરમાં, કે વરસાદના કારણેર એ લોકોને સારું ભી નહિ લાગે અને તમે શું કેવા માંગો છો?
હા જે તમે કીધું તે એકદમ બરાબર છે તમને ખબર છે, ચોમાસાના આગમ સાથે જ ગુજરાતમાં રથયાત્રા નવરાત્રી અને દિવાળી જેવા મુખ્ય તહેવારની તૈયારી શુરુ થઇ જાય છે. અતિ વરસાદના કારણે પૂર આવું જમીન ઘસાઈ જવું અને રસ્તા તૂટી જવા જેવીજ તમને ખબર છે કે જયારે બહુ ખુબ જ વરસાદ પડે છે ને. જ્યારે ચારે બાજુ પાણી ભરાઈ જાય છે નદી, તળાવ. અને આજુબાજુ વિસ્તારમાં પણ જે નદી વિસ્તારમાં જે ઘર બાજુ આજુબાજુમાં હોય છે ને. તે પણ એ લોકો- તરાઈ જાય છે અનેને બધું થ વધારે વરસાદના કારણે પાકને નુકસાન પણ થાય ત્યારે ખેડૂતો આર્થિક મુલ સામનો ન કરવું પડે તમને ખબર છે. જયારે વધુ અસર પડે છે તેમના નુકસાન પણ થાય છે ખેડૂત લોકો માટે કેમ કે, એ લોકોના પાક ધોવાઈ જાય છે અને જારે એ લોકોનો વરસાદ પડે છે ત્યારે એમને પણ ખુશીનો પણ સમય છે કેમ કે એમના પાક જલ્દી થી થઈ પણ છે, ઈ પણ વધુ ન વધુ કરવાથી પણ એને નુકસાન થાય છે તમને ખબર છે ચોમાસાના ઋતુમાં મચ્છરો. વધારથી ડેન્ગુ અને મેલેરિયા જેવી બીમારી થવાની સંભાવના રહે છે. તમને ખબર છે કે તમને ખબર છે કે ચોમાસા ના દિવસે મચ્છરો કેટલા ઉપડાવન થાય છે ગુજરાતીમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં વાસનપ પવનો વરસાદ લાવવા માટે મુ તો જવાબદારી છે તમને ખબર છે? તમે શું કેવા માંગો છો. હમ
વરસાદ આવે ત્યારે કે ખેડૂત લોકો છે ને બઉુ મસ્તથી બીચ રોપી લે છે કે હવે વરસાદ આવ્યો છે એટલે કે નવા ઝાડ નવું આપડ પાક હવે થશે ચોખા છે. ચણા છે એવો બધા પાક કરવા મૂકી દે છે. કે, એ લોકો કેટલા સરસ મજા ના કરતા હોય છે અને
હમ. હ.
બહુ સારી રીતે એનું કરતો હોય. ટાઈમ આપણે કેટલું આનંદ થતું હોય છે કે વરસાદ આવે તો સારું લાગે. આપણા ઘર આપણા ઘ આપણા છોકરાઓને બી શરીરમાં જેમ કે હોળી નાની નાની થયેલી હોય ગરમી થયેલી હોય ને, વરસાદના પાણી નાથી એ લોકોને ફોડી બી જતી રહે છે. કેટલો આનંદ થાય કે એ લોકો કેટલા ઠંડા થઈ જાય છે જારે વરસાદ આવે ત્યારે. તમે શું કેવા માંગો છો?
હા જે તમે કીધું તે બરાબર ચોમાસું માનવ જીવન નો પશુ પક્ષી અને સમગ્ર જીવન વૃક્ષ માટે જીવનદાતા સમાન છે વરસાદમાં સુંદર દક્ષો જોવા મલે, પ્રકૃતિ વચ્ચે ફરવા લોકોની ગિરના સાપ પુટારા, પાવાગર જેવા સ્થળો જાય છે, તમને ખબર છે જયારે વરસાદ પડે છે ત્યારે લોકો ફરવા પણ જાય છે. ગિરનાર ગિરનાર અને સાપુતારા પાવાધ સ્તરે બધા સ્તરે જાય છે. ચોમાસુ એ મા તો એક ઋતુ નથી, પણ ગુજરાતીને આર્થિક અને સામાજિક સંગ ને મુ મુખ્ય સ્ત્રોત છે, તમને ખબર છે વરસાદ જયારે પરે છે, ત્યારે ગરમ ગરમ વસ્તુ ખાવાની પણ ખુબ જ મજા આવે છે, બાળકોને પણ ખુબ જ નાહવાની મજા આવે છે, તમને શું કેવા માંગો છો?
અને કોઈ કોઈને તો એટલી એમ ત તપલીફ બી થાય છે, જ્યાં જોવા ને આપણે મુંબઈમાં જોને બધા નીચે ઘર હોય ને તો કેટલી તકલીફ થતી હોય. છે એ લોકો લોકો ના ઘરોમાં પાણી ભરાઈ જવું અને એ લોકોને રહેવા માટે એમ. કેટલી તપલીફ થતી હોય છે, અને વરસાદના કારણે બહુ વધાર કરતા છે ને એ લોકો ઘર બી ભાડેથી રે, નીચે રેતા હોય ને, તો એ લોકો ઘર પણ બદલી લે છે, કે આપડે જવું પડશે વરસાદના કારણે- કારણ કે ઘર અ ઘર ભરાવાનું મુશ્કેલીમાં અને હરેક આપણેે બધી વસ્તુ આપણે જરૂરિયાત વસ્તુ તમને ખબર છે. કે બજારોમાં બી દુકાનોમાં બી આપડે રી જતું હોય છે, વરસાદના કારણે, ઉભરાવાથી તમે શું કેવા માંગો છો એના વિશે.?
હા જે તમે કીધું તે બરાબર છે. તમને ખબર છે, ચોમાસા ના દિવસ ને વીડિયો બહુ વરસાદ પડે છે, ત્યારે શાળા માંથી પણ રજા આપ પી ડે છે, અને જે વિસ્તારમાં જે આપડે પસ થાય છે ગામડામાં તો તમને ખબર જ છે કે નદી ના પેલી સાઈડ તરફ જ આપણું મેન ઇમ્પોર્ ટન હોય છે, તો તે નદીઓ પણ ભરાઈ જશે તેમના માટે જોબ જવા માટે પણ મુશ્કેલી છે. તમે શું કેવા માંગો છો?
હા સાચી વાત છે
હા તમે જે કીધું ખુબ જ સરસ કીધું છે, મને ખુબ જ ગઈમુ